મિત્રો
નમસ્કાર મિત્ર
નમસ્કાર તો આજે આપડે...
જય શ્રી કૃષણ મિત્ર
જય શ્રી કૃષ્ણ. આજે આપણેે વાત કરવાના છે, શિક્ષણ ઉપર તો... આજના સમયમાં શિક્ષણ પર... અનેક એવા અત્યાચારો ચાલી રહ્યા છે તમે જોતા જ હશો મિત્રો.
હા મિત્ર તમારી વાત ખૂબ જ સાચી છે, પરંતુ મિત્ર... આટલા દિવસ સુધી મને યાદ ન કર્યો અને હમણાં યાદ કર્યો મને... ખૂબ જ ગર્વ થયો અને મિત્રો તમારો જે ટોપિક છે, આ શિક્ષણ વિશે. આમ મને પણ ખુબ જ ખુબ જ મને ગમ્યો અને મિત્ર આપણે આગળ વાત... કરવા વાત કરીએ તો મિત્ર હવે જે નીટ નીટ પેપર લીક થયું મિત્ર... તો મિત્ર આ લીક લીક થયું એના પાછળ પણ ઘણા બધા નેતાઓનો હાથ છે. અને એના માટે મિત્રો જે એના માટે... જે પ્રદર્શનો કરવામાં આવ્યા છે. તો ગઈકાલે જ મિત્રો વાત કરીએ તો ગઈ કાલે આવું થયું કે જે પ્રદર્શન ક-.. - રતા હતા તો મિત્રો ત્યાં કેટલા બધા વિદ્યાર્થીએ અમને.. પોલીસો દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યા હતા તો.. અ મિત્રો વાત કરતા જઈએ તો તમે વધુ જણાવજો.
હા હું મિત્રો તમને એનાથી જરાક વધારે સમજાવી શકું. કે જે કાલે જ આપણે જોયું સમાચારમાં ટીવીમાં... અનેક જગ્યાએ જોયું ફોનમાં કે... જે વિદ્યાર્થી પર લાથી ચાર્જ કરે... અને અનેક એવી બાબતો છે, જે... આપડે જોવા જેવી છે, એમ. કે શિક્ષણ ઉપર સરકારનો તો હાથ છે, જ તો મિત્રો આપણે કેવા જેવું છે એ છે. કે શિક્ષણ એ માનવ જીવનનો સૌથી કિંમતી અને ખજાનો છે બરાબર મિત્રો.
હા મિત્ર
તો મિત્રો શિક્ષણ માણસને જ્ઞાન, સમજણ, સંસ્કાર. અને સારા વિચારો આપે છે. આપણે શિક્ષણને કારણે વ્યક્તિ પોતાનું જીવનમાં સફળ થાય એમના માટેની શિક્ષણ પ્રાપ્ત કરતો હોય છે. તો દેશના વિકાસ માટે મહત્વનો ફાળો આપી શકે છે. તેથી શિક્ષણને જીવનનો આધાર માનવામાં આવે છે તો મિત્રો આ આપણો આધાર માનવામાં આવે બરાબર તો જે કાલે જ આપણે જોયું કે લાઠીચાર્જ અમુક વિદ્યાર્થીના કોઈના માથા ફૂટી ગયા કોઈને જેલમાં લઈ ગયા કોઈ હોસ્પિટલમાં છે. એવું અનેક એવું તોફાન જેવું આપણે જોયું તો એમના માટે તમે શું કેવા માંગો છો?
હા મિત્ર આપણે કાલે મેં જોયું એટલે મને એટલું દિલમાં લાગી ગયું મિત્ર કે ખુબ જ કારણ કે મિત્ર આ વિદ્યાર્થીઓનું વિદ્યાર્થીને આવું ટોર્ચર ન કરવું જોઈએ કારણ કે વિદ્યાર્થી એટલે કે જે યુવા પેઢી છે. આપણા દેશ માટે અને આપણા ભવિષ્ય આગળ એ એ લોકોના હાથમાં છે કારણ કે ભ યુવા પેઢી જ છે કે જે આપણા દેશને આગળ વધારી શકે છે. અને મિત્રો હું તમને જણાવા માંગુ છું કે હા ગઈકાલે મેં જોયું એ એમ કે આપણા દેશમાં રાજનીતિ નહીં પરંતુ એ તાનાશાહી છે. આવું મિત્ર નહી કરવા જોઈએ કારણ કે આ ભાજપના કાર્યકર્તા એવું કેમ કરતા હશે કારણ કે એ પો પોતાની સત્તા માટે એટલું હદ વેપાર કરી દેતા હોય છે કે મને કાલે ખબર પડી ગઈ તો મિત્રો હું તમને આગળ જણવા માંગુ છું કે શિક્ષણ નુ મહત્વ તો ઘણું છે પરંતુ શિક્ષણ નીતિમાં થોડો ફેરફાર પણ કરવો જોઈએ હાલમાં આપણે જોવા જઈએ તો મિત્ર કેટલા બધા લોકો બેરોજગાર બેઠા છે. જે લોકો ડિગ્રી મેળવીને પણ ઘરે બેઠા હોય છે. તો મિત્ર હું તમને એટલું જ કેહેવા માંગુ છું કે આ શિક્ષણ નીતિમાં ઘણા બધા ફેરફારો કરવા જોઈએ. જો મિત્રો આ ફેરફારો નહીં કરવામાં આવે તો તો આગળ જતા મિત્રો ઘણા બધા એવા જે યુવાનો છે એ લોકો એ આત્મહત્યા પણ કરી શકે. કારણ કે એ લોકો આટલા મહેનતથી અને પૈસા કેટલા બધા પોતાના ફેમલી ના જે સપોર્ટ હોય એ લોકોનો સાથ સહકાર હોય અને જો આપણે ડિગ્રી મેળવીએ અને આપણે આટલી મહેનત કર્યા છતાં પણ આપણને કોઈ નાની એવી સરકારી નોકરી પણ ન મળતી હોય તો મિત્ર આપણે ખુબ જ નિરાશ થઈ જઈએ છીએ હાલમાં મિત્રો હું તમને જણવા માંગુ છું કે જે પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી પડેલ હતું એમાં ચૌદ લાખ જેટલા ફ્રોમો ભરાયેલા તો મિત્રો આ કહેવાનું મારો તાતપ્રય એ છે કે જો આ પોલીસ કોન્સ્ટેબલમાં આટલા કે આટલા ફોર્મ ભરાતા હોય એ પણ એન્જિનિયરિંગવાળા ભરતા હોય, મોટા મોટા જે ફિલ્ડ હોય એ પણ ભરતા હોય છે. તો હું આ મારે કહેવાનો જે મેન છે. મુદ્દો છે કે કોઈ આજે ખુબ જ નક નોકરીની જરૂર છે, યુવા લોકોને અને હમણાં મિત્ર બીજી એક ભરતી છે જે જીસીઆરટી વાળો એટલે કે જે કન્ડક્ટર ની ભરતી છે. એમાં પણ મિત્રો કેટલા બધે ભરતી તો ઓછી જ છે પરંતુ એના ફોર્મ પણ ઘણા બધા ભરાય છે. અને મિત્રો એમાં ફી પણ ચાર્જ કરવામાં આવે છે એટલે કે ફી પણ લેતી હોય છે. તો મિત્રો એના પાછળ ફી લઈ એના પાછળનું એક જ કારણ છે કે એ જેટલા ફ્રોમ વધારે ભરાય મિત્ર એટલા એ લોકોને વધારે પૈસા મળતા હોય છે તો આ આ એ લોકોનું એક રણનીતિ પણ હોય શકે અને મિત્રો હું તમને જણવા માંગુ છું કે જ્યારે પણ કંઈ આપણે મિત્રો જોવા જઈએ તો આપણ જયારે પણ ચૂંટણી આવવાની હોય ત્યારે એ લોકો એવું જ્યાંરે એ લોકો પર વોટ વોટ માંગવાનો એ લોકોનો ઈરાદો એટલે સ્પેશલ એવી કોઈ રણનીતિ બનાવતા હોય છે, કે જયારે પણ ચૂંટણી આવા ન નજીક આવાની હોય ત્યારે એ લોકો નવી નવી યોજનાઓ બાર પાડતા હોય છે, ભરતીઓ બાર પાડતા હોય છે. પરંતુ એ લોકો જસ્ટ પેલ ચૂંટણી સુધી જ એ લોકો આવું કરતા હોય છે મિત્રો તો તમારે શું કેવું છે મિત્રો
તો મિત્રો તમે વાત કીધી એ એકદમ બરોબર છે. આપણે તમે કીધું કે શિક્ષણમાં એજ્યુકેટેડ હોય એન્જિનિયરો હોય એવા અનેક ફિલ્ડ વાળા પોલીસ માં ભરતા હોય તો આપડે કેવા જેવું શું સરકાર ને એ છે કે એ લોકોને જેમને જે જોઈતું હોય જેવી જેવી આ ફિલ્ડમાં હવે છે વાત કરીએ કે શિક્ષણ એ એવી પ્રક્રિયા છે, જેના દ્વારા વ્યક્તિના વિજ્ઞાન કૌશલ્યો મૂલ્યો અને સારા સંસ્કારો પ્રાપ્ત થાય છે એના માટે કરવામાં આવતું હોય છે માત્ર શાળા કોલેજ સુધી મર્યાદિત નથી. પરંતુ જીવનભર ચાલતી ચાલતી શીખવાની પ્રક્રિયા છે બરાબર મિત્રો તો શિક્ષણ મહત્વનું શિક્ષણ મહત્વનું છે. તો આજના સમયમાં શિક્ષણ મહત્વનું રહ્યું નથી. કારણ જે આપણા નેતાઓ છે જે શિક્ષણ મંત્રીઓ છે. એ લોકો પેપર લીક કરી દેતા હોય વિદ્યાર્થીના કેટલાક વિદ્યાર્થીના મોત થતા હોય એવી અનેક બાબતો જોવા મળતી હોય છે. તો મિત્રો શિક્ષણ વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વગ્રાહી વિકાસ કરે છે. સાચા ખોટા ઓળખ કરવાની શક્તિ આપે બરાબર મિત્રો. તેમને રોજગાર અને તેમને રોજગાર અને સ્વ રોજગારની તકો વધે છે. આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા વિકસે છે. એવી અનેક બાબતો હોય છે, સમાજમાં સમાનતા અને શાંતિ એકતાનો વિકાસ થાય છે મિત્રો. આપણે આવી બાબતો ધ્યાનમાં લઈને જઈએ. તો આપણને ત્યાં ખોટું કરી દેતા હોય છે કે આ નથી સારું. દેશના આપણે આર્થિક માટે સામાજિક અને વૈજ્ઞાનિક વિકાસના મદદ મળે છે. શિક્ષિત વ્યક્તિ જે હોય એમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે, સમાજમાં જવાબદાર હોય નાગરિક તરીકે પોતાની ફરજ બજાવે છે. તો સરકાર એમના પર લાઠી ચલાવતો હોય છે. આજના સમયમાં આપણે જોવા જઈએ તો શિક્ષણનું મહત્ત્વ આધુનિક યુગમાં ટેકનોલોજી અને સ્પર્ધા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં શિક્ષણનું મહત્વ વધુ વધી ગયું છે. જેમ કે કોમ્પ્યુટર ઇન્ટરનેટ કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ જેવી ટેકનોલોજી થી ચાલતું હોય છે શિક્ષણ. તો આપણે એક બાબત એવી ધ્યાનમાં રાખીએ મિત્રો કે વિદ્યાર્થીઓની જે ફરજ હોય એ નિયમિત અભ્યાસ કરવો. શિક્ષકોનું સન્માન કરવું. શિસ્તનું પાલન કરવું. સમયનું મહત્વ સમજાવવું. સારા સંસ્કારો અને નૈતિક મૂલ્યો આપવા. આમ આપડે જોવા જઈએ તો ખૂબ જ અગત્યની બાબત છે તો મિત્રો તમે શું જેવું કવા માંગો છો આના વિશે હું કીધું એ સાચું છે ખોટું છે.
હા મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે, અને મિત્રો તમારી વાતમાંથી મને ઘણું બધું શીખવાનું મળ્યું છે, અને સમજવાનું ઘણું બધું સમજું છું. પરંતુ મિત્રો આપણે જોવા જઈએ તો જે વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું ઘણું એટલે ઘણું જ મહત્વ છે, કે જ્યારે આપણે નાના હોય ત્યારે મિત્રો શિક્ષણ જયારે જે અપાતું હોય છે, એનાથી જ આગળ ભવિષ્યમાં આપણે જે પણ આપણે ભવિષ્યમાં જે પણ સપના જોઈએ છે, એ સાકાર કરીએ છીએ. તો મિત્રો આપણે જ્યારે ના નાના હોય ત્યારે જ અ વિચાર કરીએ છીએ હું મોટા થઈને ડોક્ટર બનીશ. એટલે ત્યારે જ આપણા મનમાં એવા વિચાર આવતા હોય છે, તો મિત્ર તમને હજુ કઈ માહિતી જોઈતી હોય તો મને ક્યારેય પણ એની ટાઈમ મિત્ર તમે મને મારા સંપર્કમાં રેજો મિત્ર.
હા તો મિત્રો આજે તમે જે કીધું એ બદલ તમારો આભાર હું તમને ક્યારે બી કોલ કરી શકું તમારો આભાર મિત્રો.